હલો જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો તમે
હા ભાઈ જય શ્રી કૃષ્ણ બસ મજામાં આ મોબાઈલમાં થોડુંક જોઈ રહ્યો હતો તમે શું કહી રહ્યા છો
હા હું પણ આવે મોબાઈલ વેન ચાલુ રહ્યું છ છે એટલે કે હું મોબાઈલ જોઉં છું અને સોશિયલ મીડિયાું બધું જોયા કરું છું અને સોશિયલ મીડિયા પર શું સારી બાબતો આવે છે મોટેશન બધું જોઉં છું એટલે મારે કું જે હમ મોબાઈલને જે સાધન આવ્યું છે તે બધા લોકો માટે યુઝફુલ છે અને બધા લોકોને ખૂબ શરી રીતે આવડી ગયું છે કારણ કે આજકાલના નાના નાના બાળકોથી માણીને બધા જ યુવાનો સુધી આ ફોન બધા લોકો યુઝ કરે છે અને વૃદ્ધો પણ આ ફોનનો બધા યુઝ કરી રહ્યા છે અને એ લોકો પણ હવે તો વરી વ ઘણી બધી પ્રકારની મોબાઈલમાં બધી સુવિધા મળી છે તે લોકો બધ યુઝ કરે છે અને ખુબ સારી રીતે એમને પણ આવી ગયું છે કાર એમના માટે તમે ફોન કર્યો કે જે મોબાઈલ અને સોશિયલ મીડિયા છે તે ખુબ સારું પણ છે અને ખૂબ ખરાબ પણ છે કારણ કે આપણે જો મોબાઈલ અને સોશિયલ મીડિયા સારી રીતે આપણે યુઝ કરશું તો આપણા માટે સારું છે કારણ કે કારણ કે ઘણા બધા લોકો બધા જે મોબાઈલ છે તે મોસ્ટલી મોબાઈલ ટાઈમપાસ કરે છે અને મોબાઈલ ઘણી વાર સુધી જોયા જ કરે છે અને એવું બધું કરે છે અને બધું ગમેતી પ્રકારને દૂર કરતી પણ એ લોકો બધું મોબાઈલ પર બધું જોઈ લે છે એ પછી એમના મગજમાં સારું અંદર ઘણા બધા ખરાબ વિચારો આવે છે એવું બધું પરિસ્થિત થાય છે એટલે કે મોબાઈલ પર તો આવી ઘણી બધી પ્રકારની ગેર માહિતી બધું પણ મળી રહે છે ને સારી માહિતી પણ મળે છે એટલે આપણેે પણ ડિસાઇડ કરવું છ છે કે આપણે કઈ માહિતી જોવી છેીએ એટલે મારે એ જ કેવું છે કે મોબાઈલને આપણે યુગટ યુઝ કરવો જોઈએ અને મોબાઈલ પર આપણે વધારે ટાઈમ સ્પેન્ડ નહી કરવો જોઈએ મોબાઈલ આપણા માટે કામ માટે જરૂર ત્યારે જ આપણે કામ એ એ માટે યુઝ કરવું જોઈએ બાકી તો મોબાઈલ એટલું વધારે જોવું પણ સારું નહીં કહેવાય બાકી તમારે શું કેહેવું છે જે મોબાઈલ અને સોશિયલ મીડિયા જે આવ્યું છે તે જોવું જોઈએ કે પછી આવું એટલે કે જોવું જોઈએ પરંતુ આપણે સારી માહિતી જોવી જોઈએ એમ બાકી તો મારે જ કેહેવું છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણે જેટલું વધારે યુઝ કરશું તેટલું આપણા માટે પણ ખરાબ છે પરંતુ સોશિયલ મીડિયા ખૂબ પાવરફુલ છે એમ પણ અમે તો જાણ્યું છે કારણ કે એવી ઘણી બધી એપ હોય છે જેમાં યુટ્યુબ હોય છે ઇન્સ્ટાગ્રામ હોય છે ફેસબુક હોય છે એના પણ ઘણા બધા લોકો સોશિયલ મીડિયાને પાવરફુલ કરીને એ લોકો યુઝ કરે છે કારણ કે તમે જાણો છો કે ઘણા બધા યુટ્યુબર્સ એ ઘણા બધા પ્રકારના વ્લોગ બનાવીને કે પછી ઘણા બધા પ્રકારના એ લોકો પેલું કરીને એ લોકો એના પર વિડીયો નાખે છે એમ અને પછી એમાં પણ ઘણા એવું હોય છે કે એમના વ્યૂ પ્રમાણે એમના સબસ્ક્રાઈબ પ્રમાણે એ લોકોને પૈસા મળે છે ડોલરોમાંમ અને એ લોકોની મહેનત લાગી રહ પડે તો જ એ લોકો આગળ સુધી જાય કારણ કે એવું નથી હોતું કે એક વિડીયો નાખીને એ લોકોને સારા એવા પૈસા મળી જશે એટલે એના પાછળ તો બે ત્રણ વર્ષ કે પછી પાંચ છો વર્ષની મહેનત હોવી ખૂબ જરૂરી છે એટલે મારે તો એ જ કહેવું છે કે મોબાઈલ મોબાઈલ અને સોશિયલ મીડિયા સારી રીતે આપણે યુઝ કરશું તો આપણા માટે ખૂબ સારું છે અને આપણી જિંદગી પણ બદલી નાખે એવું પણ છે એમ મારે તો એ જ કહેવું છે બાકી તમારે શું કહેવું છે જે મોબાઈલ અને જે સોશિયલ મીડિયા આવ્યું છે તે સારું કહેવાય કે પછી ખરાબ કહેવાય એટલે કે આપણે સારી રીતે યુઝ કરીએ તો સારી જ છે પરંતુ જે નાના નાના બાળકો એવુંડ યુઝ કરે છે એ લોકો મને તો ખરાબ જ કહેવાય ને ભાઈ
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે પણ હવે શું કરીએ હવે આજના જમાનો વધી એટલી ઝડપી વધી રહ્યો છે કે લોકોનું ભણતર નાના છોકરાઓનું ભણતર ઓનલાઈન જ આવી રહ્યું છે જેથી કરીને આપણે પેરેન્ટ્સએ ની છૂટકે એ લોકોને ફોન આપવા જ પડે છે કારણ કે એ લોકોની સ્ટડીને બધું મણા ઓનલાઈન થઈ રહ્યું છે તો જેથી કરીને મોબાઈલની બાબત તમે કીધું ને એમ આપણા માટે લાભદાયક પણ છે અને નુકસાન પણ છે જે રીતે મનુષ્ય મોબાઈલનો ઉપયોગ કરશે તે જ રીતે મનુષ્ય એનો લાભ મેળવશે અને નુકસાન મેળવશે લોકો મોબાઈલનો ઉપયોગ વધો કરશે તો તેમને નંબર આવશે અને જાત જાત આપની આંખની બીમારીઓઠશે તો લોકોએ એનું ધ્યાન રાખવું જોઈએ જે રીતે મોબાઈલનું કામ હોય તેટલા જ પ્રમાણમાં એ લોકોએ એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણી આંખ સારી રહે અને બીજી વસ્તુ કે તમે કીધું કે મોબાઈલ નંબરું ગમે તે આવી રહ્યું છે તો લોકો શું કરે હમણાં જમાવાનો મળે ંય ન છે જેથી કરીને લોકો ગમે તે વસ્તુનું ગમે તે વિડીયો બનાવીને ખોટી ખોટી અફવાઓ માહિતીઓ ફેલાવેય છે જેથી કરીને કેટલાક નાગરિકો એને સાચી માની લે છે પરંતુ એ વસ્તુ સાચું હોતું નથી તે રીતે આપણે મોબાઈલ પર જે કંઈ પણ વસ્તુ હોય તો આપણે એ હંમેશા વિચારવું જોઈએ કે મોબાઈલ પર જે કંઈ પણ આવે તે સાચું નથી કારણ કે એઆઈ છે તે કંઈ પણ કરી શકે છે તો મોબાઈલ પર બધી જ વસ્તુ સાચી નથી અને એઆઈનો આપણે સારો ઉપયોગ કરીએ તો એઆઈથી લોકો તમે કીધું ટાઈમ યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે આ બધું વસ્તુ પર વિડીયો બનાવીને પોતાના જ પોતાની રોજીરોટી પણ કમાવી શકે છે કારણ કે ઓનલાઈન વસ્તુ એવું છે સોશિ્યલ મીડિયા કે જેનાથી લોકો સ્પોન્સરશીપ કરીને આમ વિડીયો બનાવીને અર્નિંગ કરી શકે છે જેથી કરીને લોકો પોતાનું ગુજરન કરે છે કોઈ પણ દુકાન હોય કાં તો કોઈ પણ પ્રકારની વસ્તુ હોય જે જેથી કરીને લોકો એનો વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર મૂકે છે આ રીતે લોકો એનું માર્કેટિંગ કરે છે જેથી કરીને મોબાઈલ આપણા માટે ખૂબ સારું કહેવાય છે અને લોકોએ એનો ઉપયોગ કરવો જ જોઈએ કારણ કે લોકો આજના જમાનામાં લોકો મોબાઈલ ફોનનો એટલો ઉપયોગ કરે છે કે લોકો સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહીને સામે સામે એક્ટિવ ઓછા રહે હવે બે મિત્રો સાથે બેઠેલા હોય છે તો તે લોકો વાત ઓછી કરે છે અને મોબાઈલનો વધારે લાગે છે આ આથી કરીને લોકો લોકો માર્કેટિંગને એવું ઓનલાઈન જ કરતા હોય છે કારણ કે બધાને મોબાઈલ વગર રહેવાય નહીં ખાવાનું બે ટાઈમ ખાવાનું ભૂલી જશે લેકન મોબાઈલ જોવાનું ના ભૂલે તો આ એક વસ્તુ આપણા માટે ખૂબ નુકસાન ભર્યું કહેવાય છે જેથી કરીને આપણે એનું ધ્યાન રાખવું જ જોઈએ મોબાઈલ કારણે આપણને એટલી બધી સારી સુવિધા મળે છે જેમ કે ઓનલાઈન પેમેન્ટ આપણે કરી શકીએ છીએ ફોટા વિડીયો બનાવી શકીએ છીએ જે આપણને મેમરી રહે છે અને કશે આપણે મુસીબતમાં હોય છે તો આપણા મિત્રો ભાઈ બનને કોલ કરીને આપણે બોલાવી શકીએ છીએ ક ગયા હોયને પટ્રોલ બેટ્રોલ ખતમ થયો હોય તો આપણા ભાઈ બનને એક કોલ કરતાં જ આપણાને પાસે પહોંચી જાય છે એ ઘણી સારી બાબત કહેવાય છે અને છોકરીઓ પણ આનો ઉપયોગ કરે છે કારણ કે છોકરીઓ કશ જાય છે અને કઈ છેડતી વેરતી થાય છે તો મોબાઈલ ફોનના દ્વારા આપણે એની લોકેશન આપણે એનો કોન્ટેક અને કંઈ પણ આપણે કરી શકીએ છીએ જેથી કરીને આપણે આપણાને બહુ સારી વસ્તુ કહેવાય આ કશે ગયા હોય ને આપણા સાથે કઈ ખરાબ થઈ રહી હોય તો આપણે મોબાઈલ ફોનમાં આપણે એનો વિડીયો ઉતારીને આપણે પોલીસને બતાવી શકીએ છીએ જેથી આપણા માટે એ સબૂત કહેવાય છે અને સોશિયલ મીડિયામાં તો લોકો ફેમસ થવા માટે ઘણી બધી પ્રક્રિયા કરે ચાલ્યા પરંતુ ઘણા બધા જ ફેમસ નહીં થતા એના માટે પણ સારો કોન્ટેન્ટ એવું હોવો જોઈએ તો જ લોકો ફેમસ થાય છે બાકી તમારું શું કે હું તમે આવું કંઈ કોન્ટેન્ટ બ ક્રિએટ કરું છું
હા ભાઈ તમે જે કીધું કે આ જે વિડીયો બધા નાખે છે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ પર તે કોન્ટેન્ટ પ્રમાણે એ લોકો જોય છે કારણ કે મેં તો યુઝ નથી કરતોને એમ તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જોઉ છું પરંતુ સ્વપ પ્રમાણે જોઉ છું આવું બધું કોન્ટેન્ટ કેછ વિડિયો નથી ના એટલે મને એ તો ખબર છે કે આનું કેવી રીતે કામ કરવું જોઈએ કેવી રીતે બધું કરે છે તે તો મને ખબર છે પરંતુ આ તમે જે કીધું કે ઘણા બધા યુટ્યુબર્સ કે પછી ઘણા બધા પ્રકારના જે બધા મોટા જે છે યુટ્યુબર્સ લોકો તે તો બધા લોકો પહેલાંથી જ લોકો આના પર ખૂબ મહેનત કરીલી પછી આટલા મોટા યુટ્યુબર્સ બનેલા એમ કારણ કે એ તમે જાણો છો કે યુટ્યુબ પણ સારું કહેવાય અને યુટ્યુબ પર આપણને ઘણી બધી પ્રકારની સારી માહિતી પણ મળે છે સ્ટડી માટે કે પછી આપણે કોઈ એવું સ્થળ આપણે કોઈ મુલાકાત લેવી રહેવાનું કોઈ વિડિયો જોવા બધું પ્રકાર તેને આપણા વિડીયો મળી જ જાય છે એમ ઘણા બધા વ્લોગ બનાવે છે ઘણા બધા પ્રકારની એ લોકો બધા કરે છે એટલે કે આપણે જે મોબાઈલ જે આપણને સાધન મળ્યું છે તેનો આપણે તો યુઝ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ કારણ કે મોબાઈલ ઉપર પણ ઘણા બધા પ્રકારના કાર્ય કરી શકીએ છીએ ઘણા બધા પ્રકારના ખર્ચા ઘર બેઠા જ આપણે ચૂકી શકીએ છીએ કેમકે કીધું ઓનલાઈન પેમેન્ટ આપણે જે સુવિધા મળી છે ફોન દ્વારા એ તો ખુબ સારી જ છે અને ખુબ સરળ છે અને ખુબ સમય પણ આપડો બચી જાય છે એટલે કે આવી બધી જે બધી આપણે મોબાઈલ વિશે માહિતી મળી છે એ આપણે બધુ પ્રકારના ફીચર્સ છે બધા યુઝ એટલે કરવું જોઈએ અને મોબાઈલથી તમે જાણો છો કે આપણે એકબીજા સાથે વાતચીત પણ કરી શકીએ છીએ ભલે આપણે વિદેશોમાં બેસીને પણ વાત કરીએ તો પણે સારી રીતે થઈએ છીએ અને વિડીયો કોલ જે બધી સુવિધા મળી છે તે પણ આપ આમના સામને પોતાનું ફેસ આપણે બધાને બીજાનું ફેસ પણ આપણે જોઈ શકીએ છીએ અને એ પણ ખુબ સારી રીતે આપણને નેટવર્ક જો સારું હોય તો પછી આપ એકદમ ત્યાં જ હોય તેવું પણ લાગે છે એ કે આ જે સુવિધા મળી છે તે ખૂબ સારી પણ છે અને મોબાઈલ ન તમે જાણો છો કે મારે એ કેવું છે કે જે આ મોબાઈલ છે તે જે નાના નાના બાળકો હોય છે હમણાંના મોસ્ટલી એટલે એક બે વર્ષ તેમને અમથી માતા પિતા એ લોકોને ફોન આપી દે છે મારા ગામડામાં કે પછી મારા પરિવારમાં મેં પણ જોયું છે અને મેં પણ એમને કીધું કે ભાઈ તમે જેમ માતા પિતાને કીધું કે ભાઈ તમે અમરથી બે ત્રણ વર્ષમ તમારું બાળક થયું છે હમણાંથી તમે હમણાંથી એ લોકોને હમણાંથી ફોન તમે આપી દેશો તો પછી એમના આંખ પર શું અસર થશે આગળ જતા એવું પણ થાય છે અને એમં આખું શરીર એમને આળસું પડી જાય છે અને આખો દેશ એમને ફોન ફોન ફોન એમ જ ક્રિયા કરે છે એટલે મારે તો એ જ કહેવું છે કે હમણાં જે બાળકો છે તે લોકોને ફોન આપવું જોઈએ નહીં અને કામ પૂરું જ ફોન આપવું જોઈએ એમને સ્ટડી એટલે એવું તમે જે કીધું કે સ્ટડી માટે પણ ફોન યુઝ કરે છે પરંતુ આટલા ના નાનપણથી એમને ફોન નહીં આપવો જોઈએ કારણ કે હમણાંથી તમને ફોન આપશે તો પછી એને આવા બધા પ્રકારના ઘણા બધા આંખની બીમારીઓ થઈ જાય છે એ ધ્યાન ખૂબ જરૂરી છે એટલે કે હ એટલે કે તમે જાણો છો કે એ લોકો એવું પણ રડે એટલે ફોન આપી દે એવો એ લોકો વિચારે છે ને એ લોકો જુટમુટ રડે છે અને ખાઈ પણ નહીં એવું પણ કરે છે અને મા માતા પિતા એવુંને એવું જોઈને પછી એ લોકોને ફોન આપી દે છે પાછો એટલે કે મારે તે એ જ કહેવું છે કે હમણાંથી એ લોકોને ફોનની ટેવ ન પાડવું જોઈએ અને જ્યારે એ લોકોને ફોન યુઝ કરવા એ લોકો સક્ષમ થઈ જાય પછી એ લોકોને આપી જ જોઈએ મારે તો જ કહેવું છે બાકી તમારે શું કહેવું છે તમામે જે અમારે જે મોબાઈલ આવ્યું છે તેમાં તમે જે ઘરે બધા ખર્ચા કરીએ છીએ જેમ કે તમે મોબ આ લાઇટ બિલ કે પછી ગેસ બિલ તે મોબાઈલમાં તમે જે ગૂગલ પે છે ફોન પે તેનો યુઝ કરો છો કે પછી દરેક રોકડમાં જ બધા વ્યવહાર કરો છો
હા ભાઈ મોબાઈલ ફોન આવી ગયો છે જેથી કરીને આપણે એનો ખૂબ લાભ મેળવી્યો છેએ ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ ઓનલાઈન બિલ એવું ભરી શકીએ છીએ અને તમે કીધો કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તે તો તમારી સાચે છે પણ ઘણા બધા વ્યક્તિઓ એવા બધા છે કે જે લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે ઘરે બેસે પોતાનું ઈન્કમ કરે છે જેમકે અણે ઘણી બધી એપ છે જે આપણે મોબાઈલ ફોનમાં આપણે ઇન્સ્ટોલ કરીને એમાંથી આપણે અર્નિંગ કરી શકીએ છીએ જેમ કે કાર્ય એપ એ એપથી આપણે ઘણી બધી સારી એવી ઇન્કમ કરી શકીએ જેથી કરીને લોકોને જરૂરત મંદ હો છે કે લોકોને પૈસા મળે છે કે અને તે આપણે ઓનલાઈન જ કામ કરીએ છીએ જેમ કે મોબાઈલ ફોન પર તો તે એક સારી બાબત કહેવાય છે પણ એ એપનો ઉપયોગ કરવા માટે આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ તો કરવો જ પડે છે ને જેથી કરીને આપણે આ બધું આપણે મા માણસની જરૂરત છે જેથી કરીને લોકો એનો ઉપયોગ કરે જ છે અને મોબાઈલ ફોન જેટલું માણસ માટે સારું છે તેટલું જ માણસ માટે નુકસાન પણ છે પણ હવે જિંદગીમાં એ તો ચાલતું જ રહેવાનું છે બાકી તો શું જ કે મોબાઈલ આપણા માટે સારો પણ છે ખરાબ પણ છે અને લોકો એનો ઉપયોગ કરશે ન કરશે એ વાત તો બધી અલગ જ રહી ગઈ ચાલો તો ભાઈ આપણે મળીએ બીજી વાર આ વિશે મોબાઈલ ફોન વિશે વાત કરશું
હા ભાઈ સારું મળીએ